હલો
બોલો બોલો બેન
કેમ છો બેન મજામાં
એકદમ મજા મા તમે કેમ
બસ જો મજામાં છીએ
હમ
બોલો બોલો આજે છે ને હું બેઠી હતી શાંતિથી તો મારી નાની દીકરી છે ને એની જોડે હું શાળાના જ મારા અનુભવોની વાતો કરતી હતી કે અમે છે ને ભણતા બી ખરા અને મસ્તી બી એટલી કરતા અમે ટીચરની આમ ઠેકડી બી ઉડાડતા ને એમનું માન પણ રાખતા આજે જયારે આજકાલના છોકરાઓ તો કેવું ટીચરનું સાંભળતા જ નથી કે ટીચર આવે છે ભણાવે છે જતા રહે છે પણ એ એમની જે ટી એમની નજરમાં જે ટીચરનું માન હોવું જોઈએ ને એવું નથી આપણે ભણતા હતાને ત્યારે આપણે ટીચરને કેટલું માન આપતા હતા અને આમ ટીચરને કેવું આમ અ રિસ્પેક્ટફુલી આમ ગુરુની જેમ એમને અ રિસ્પેક્ટ રાખતા તા એટલે કેવું કે અમે અ ટીચર જોડે મસ્તી કરીએ અમે ક્લાસ માં બી મસ્તી કરીએ પણ ક્યારે અમે એમની ઠેકડી ના ઉડાડીએ કે એમની વાતોને એમને આમ દુઃખ પહોંચે કે એમની ડિસ રિસ્પેક્ટ થાય એવું કોઈ કામ અમે નતા કરતા શું કેવું તમારું
બોવ સાચી વાત છે અરે અમે તો અમારા ટીચર છે ને એનીયારે મસ્તી કરતા મજાક કરતા ઈવન અમારા એટલા બધા અમુક તો ટીચર અમારી બાજુમાં રહેેતા ને તો એના ઘરે જઈને જમી પણ આવતા એટલું સારું પણ અમારે જયારે સ્કૂલમાં હોય ને ત્યારે તો અમે રિસ્પેક ટીચરને બોલાવી અને અમારી સ્કૂલમાં તો છે ને નિયમ હતો કે રોજ જે ટીચરને જે જે ટીચર આવે ને એને પગે લાગવાનું એટલે તમે એનીહારે મજાક મસ્તી કરો પણ એ તમારા ગુરુ છે એવું માનીને એને પગે લાગવાનું પણ બે અત્યના એવું સુકામ થાય છે કે છોકરાઓ નથી ટીચરો માનતાતા કારણ કે છે ને બેન અત્યારના ટીચરો તે છે ને છોકરા એક બિઝનેસ તરીકે જ જોવે છે કે મને સેલેરી મળી જશે મારે આ લોકોને બો કઈ સમજાવાનું નથી કઈ કરવું નથી બસ મને મારી સેલેરી સાથે પ્લસ અત્યારે તમેરે દરેક સ્કૂલમાં જુઓ અત્યારના નાના નાના ટીચરો જે કોલેજમાં હોય છે કે કોલેજ પૂરી કરી ના આવ્યા હોય ને એ લોકોને કોઈ જ પણ ડિગ્રી વગર ટીચર બનાવી દેવામાં આવ્યા છે એટલે એ લોકોને પોતાને જ ટીચર તરીકે કેમ રેવું એ નથી ખબર હોતી તો બાળકો ક્યાંથી સમજવાના એટલે તમારી વાત સાચી છે કે આપણામાં છે ને આપણા વખતે બો પીઢ ટીચરો હતા અને આ ટીચરો એવા હતા કે આપણને જ્ઞાન સાથે ગમમત કરાવતા રમત રમતમાં આપણને ક્યારે ભણાવી દે તાને ખબર ન પડતી હવે તો શું છે એ અવાજ કરવું તો મારીશું આવા શબ્દો બોલે આપણા ટીચરો આપણને સોટી મારતા પણ એ સોટી આપણને વાલી લાગતી કારણ કે ટીચર ખોટી રીતે ન મારતા અને કઈ બધાને ના મારતા જે બહુ જ તોફાની હોય ને એને મારતા બાકી આપણે તો છેલ્લી બેન્ચે બેઠા હોય ને તો એ ટીચરની આપણે છાનામુના વાતો કરી લેતા કે આપણે ટીચરનું એમ કે આ ટીચર કેવાય બોરિંગ છે નહી પણ આપણે કોઈ દિવસે એનું અપમાન કરી અને કઈ કર્યું નથી બેન જયારે આજના છોકરાઓને તો ટીચર કઈ ગણતા જ નથી ને અને છોકરાઓ પોતે ટીચરને કાઈ ગણતા નથી અરે પણ ટીચર એ તમે જુઓ ને આજના એ લોકો ક્લાસમાં મોબાઈલ લઈને બેઠા હોય કા પછી એમ કે જાતો તું મારું આ કામ કર્યા આવ મારું આ કામ કર્યા આવી એવું કરે છે બધા એટલે એ લોકોને પોતાને જ પોતાનું માન રાખતા નથી આવડ્યું ને બેન એટલે આ પ્રોબ્લેમ થાય જયારે આપણા તો ટીચર ક્લાસમાં પગ મૂકે ને ત્યાં આપણે ઉભા થઈ અને એકદમ અડપ પાડી દેતા શું કેવું તમારું
સાવ સાચી વાત છે હ આપણને ટીચરનો ડર હતો આપડે એમ થાય કે ટીચર જોશે ને તો હમણાં બોલશે કે હમણાં આપણને અંગુઠા પકડાવશે કે હમણાં આપણને હાથ ઊંચા કરીને બધાની વચ્ચે ઊભા કરશે ઊભા રાખશે અથવા ક્લાસની બહાર કાઢી મૂકશે તો આપણને એવો ડર રહેતો હતો જયારે આજકાલના બાળકોને તો ડર જ નથી રહ્યો એ તો ટીચરને જાણે આમ હલકામાં લઈ રહ્યા છે કે ટેકન ફોર ગ્રાન્ટેડ રહી રહ્યા છે કે ટીચર જ છેને શું કરી લેશે પણ એવું નથી આપણે ગુરુનું માન રાખવું જોઈએ વિદ્યાનું માન રાખવું જોઈએ. અને મસ્તી કરીએ જો બાળકોનો હક છે મસ્તી કરવાનો એ લોકો અત્યારે મસ્તી નહી કરે તો શું મોટા થઈ ને કરશે એવી મસ્તી અને શાળા કઈ આખી શાળાના જે અનુભવો છે ને એની જે ભીતરની જે લાગણી અને આનંદ છે ને એ તમને જિંદગીમાં ક્યારેય નહી મળે તમે કોલેજમાં જતા રહેશો ને તો બી તમને જે શાળાની જે મસ્તી છે શાળાનો જે આનંદ છે ને એ તમને કોલેજમાં પણ નથી મળતો એટલે જ કેહેવાય છે ને કે આપણે અ શાળામાં જઈએ ત્યારે આપણને કંટાળો આવે પણ જયારે આપણે શાળા છોડીને જઈ છે ને ત્યારે આપણે રોએ છે કોલેજમાં જઈએ ને ત્યારે આપણે શાળા ના દિવસો યાદ આવે છે એટલે કેવું છે કે જો આજની પેઢી સમજે ને તો શાળા જીવનનું ખૂબ મહત્વ છે એ જે એ જે સમય છે ને એ સમયનો તમારે સદયોગ કર મસ્તી કરો ના નથી પણ એમાં ગુરુ નું બી માન સચવાવું જોઈએ એમને વિદ્યા નું માન બી સચવું જોઈએ આપણે વિદ્યા એટલે શું કે સરસ્વતી દેવીની ઉપાસના ન અ છે હવે એ હું એમ કહ છું કે આપણે કોઈ દેવી દેવતાનું કે ગુરુ નુ આપણે અ એમનું અપમાન કરીએ ના કરીએ ને તો પછી મને એમ થાય કે આપણે વિદ્યાનું પણ અપમાન ના કરવું જોઈએ જે આપણને વિદ્યા શીખવાડે છે એનું બી આપણે જરા બી અપમાન ના કરવું જોઈએ એમનું માન રાખવું જોઈએ હા મસ્તી કરો તમે મજા મસ્તી અ તમે ધણી ઘણી વાર તમારે મન ન હોય તો તમે ન ભણો એ બધું બરાબર છે પણ એની સામે આપણે એની ક્યાંય કોઈ જગ્યાએ એમનું પમાન થવું જોઈએ. એનું માન સાચવી ને આપણે એમની માન ની સા થે આપણી તો કરીએ શું કેવું તમારું
બોવ સાચી વાત છે પણ બેન અત્યારના જે છોકરાઓ નથી કરતા ને ટીચરોને બાંધ એનું એક કારણ પણ એ છે કે અત્યારના ટીચરો છે ને સ્કૂલમાં ભણાવે ચોચું પણ પાછળથી એમ કે મારું ટ્યુશન રખાવી દે છે તો તને સારા માર્ક્સ આવશે એમ કરી અને એવી રીતે એ છોકરાઓને ટ્રીટ કરે છે મા બાપ ને ટ્રીટ કરે છે કે તમારે અમારું તો ટ્યુશન રખાવું પડશે તો જ અમે તમને તમાવા છોકરાઓને સારા માર્ક્સ આવશે એટલે અત્યારના છે ને બિઝનેસ જેવું થઈ ગયું છે. ટીચરોનું પણ કે પોતે પ્રાઈવેટ ટ્યુશન કરી કે ક્લાસીસ કરી અને કમાણી કરે છે એદ હિસાબે એ લોકો છે ને સ્કૂલમાં બો ધ્યાન ના દેતા જય્યારે આપણા વખતે છે ને કોઈ ટ્યુશન ક્લાસ કેવું કઈ હતું જ ની આપણને આપણા ટીચરો સકૂલમાં જે એટલું સરસ પડાવતા અરે ન આવડે તો એમ બિચારા જે આને ખબર હોય કે આ થોડું ભણવામાં નબળું છે તો એની પાસે પાંચ વાર જઈ અને ટીચરો પૂછ્યા બેટા આવડે છે ને સમજાણું ને તને એવું કરતા જ્યારે અત્યારના એક કે બે સમ કે કોઈ પણ એક બે લેસન આપી દેશે અને પછી એમ કે સાટલું ઘરેથી કરી ના આવો બાકી જો તમારે શીખવું હોય વધારે તો તમે ટ્યુશન ક્લાસીસ માં હો એના હિસાબે પણ અત્યારના છોકરાઓ માન નથી આપતા બેન એટલે એટલા આપણા બાળકોનો જ વાક કાઢીએ એવું નથી અત્યના ભણતર છે ને એ એક બિઝનેસ જેવું થઈ ગયું છે જો એ બિઝનેસને બંધ કરવામાં આવે દરેક ક્લાસીસ ટ્યુશન બંધ કરવામાં આવે અને દરેક ટીચરને ઉપર એવો બર્ડન આ કે નહી તમારે પરફેક્ટ ક્લાસમાં જ એ રીતે સમજાવવાનું કે દરેક વિદ્યાર્થીને કમસે કમ સારા માર્ક્સ તો આવે તો જ તે આ બધી સિસ્ટમ બંધ થાય અને તો જ તે છે ને બધા ચઇલ્ડ છે એ લોકો સ અ ટીચરોને માન આપતા થશે આપણા વખતે તમને યાદ છે બેન લે આપતા ખરી પણ આપણને બર્ડન ન લાગતું કે આપડે ઘરે જઈને આટલું બધું લેસન કરવાનું છે આપણને તો રમવાનો ટાઈમ મળતો જય્યારે અત્યારના તો બ તમે જોવ બધા ટીચરો કેવું કરે છે. એક કે બે વસ્તુ કરાવી દેશે સ્કૂલ માં પછી છેન તમને ઘરે લખવા આપી દેશે અને પછી એમ કે કે તમે આ બધું ગોખીને આવજો કાલે તમારી ટેસ્ટ છે આવું થઈ ગયું છે બેન એટલે આપને એમ થાય છે કે આ ટીચરો ન કેહેવાય ટીચરો તો એ હતા જે આપણા જમાનામાં હતા જેના આપણે વંદન કરતા હતા જેની આપણે પૂજા કરતા હતા અત્યારના તો બસ અમારા ક્લાસીસ અમારું કોચિંગ ક્લાસીસ અમારી ટ્યુશન ક્લાસીસ એ જ વધી ગયું છે એના હિસાબે છે ને બેન કોઈ જ છોકરાઓને ટીચર ટીચર જેવું લાગતું જ નથી પ્લસ ટીચર એનાથી માંડી દસ બાર વરષ મોટા હશે કોલેજ હજી જસ્ટ પાસ કરી હશે અને ટીચર થઈ ગયા હશે અત્યારના આપણા જીવનમાં તો છે ને પીટીસી કરેલા હતા. હવે તો એ પીટીસી કરેલાય નથી રેતા પીટીસી કરેલાય નથી રેતા હવે તો સાવ કોલેજ વાળા હોય છે એટલે આપણામાં વખતે તો ગુરુઓનું જ્ઞાન જ એટલું હતું ને કે આપણેે એને વંદન કરતા તેને ગુરુઓનું જ્ઞાન જ અડધું છે શું કેવું તમારું
સાવ સાચી વાત છે હ આપડા વખતે તો ટીચરો છે ને આપને ઘણી વાર છે ને મને યાદ છે કે એક ટીચર સ્પેશિયલ મારા ઘરે આઈને મને ભણાવતા તા એવી પરિસ્થિતિ નથી અમારી બરાબર કે અમે આર્થિક અમારી એવી પરિસ્થિતિ નથી કે અમને અમે એમને પગાર આપ પી શકીએ કે અમે એમને ટ્યુશનની ફી આપ તો એ બિચારા નિસ્વાર્થ ભાવે આવી. અને મને ભણાઈને જતા તા અને એટલું સારું ભણાવતા ત કે આપડે ક્યાંય કોઈ જગ્યાએ આપડે એમ થાય ને કે ભાઈ આ નથી કરવું તો એ પ્રેમથી અને વાળી લેતા તા. એટલા સારા અને સાવ નિસ્વાર્થ ભાવે ભણાવતા હતા એમને એવું નતું કે હું એને અહયા ભણાવવા જઈશ તો મને રૂપિયા મળશે કેટલી કેટલી વાર તો એવી હતુ કે હું છે ને અ પેલું બ્લેક બળ હોય ને એના પરથી હું કશું લખીને ના આવ મારી મમ્મી એમના ઘરે જે બીજા સ્ટુડન્ટની નોટબુક લઈને એમાંથી બધું ઉતારીને આવે તો એ આમ એટલું નિઃસ્વાર્થ ભાવે કરી દતા તાન ક્યારે એમને મોઢું નથી બગાડ્યું. એટલે આ એક વસ્તુ છે કે જો કે પહેલાના જમાનાના ટીચરો અને અત્યારના જમાના ટીચરોમાં કેટલો બધો
બઉ સાચી વાત છે બેન. હવે જમાનો નથી રહ્યો હવે છે ને બધું ડિજિટલય થઈ ગયું છે એટલે હવે તમે જોજો ટીચરો ઓછા ને ક્લાસમાં ડિજિટલ ક્લાસીસ ચાલવા માંડ્યા છે એટલે ખાલી ટીચરો તો ઉભા ઉભા બસ આમ સમજાવાનું હોય છે આખું પેલું ડિજીિટલ આપડે ટીવી કેમ હોય છે એ રીતે બધું મોનિટર ઉપર ચાલતું હોય છે ને ટીચરો સમજાવતા જતા જ્યારે આપડા વખતે તો ચોપડીઓમાંથી ટીચરો વાર્તા રૂપે કે કવિતા ગા કવિ ગીતના રૂપે સમજાવીને કરાવતા અરે ટેબલ તો મને યાદ છે ને કે આપણને યાદ ન રેતા ને તો આપડી સાથે ટીચર એમ કે ચલો હું ગૌડાવ ને એ રીતે ગાવ તમે એકે કુ એક એમ કરીને ગીતો ગૌડાવી. ગવડાવીને યાદ રખાવતા ને આપણને તો કેવું ગમતું કે આ તો ગીત કેવાય એમ કરીને યાદ રહી જતું હવે કોઈ એવું કોઈ કરે છે અરે ટેબલ ઉપર તો ધ્યાનેય નથી દેતા કે તમે આંખ પાકા કરો કેવું કોઈ જ ધ્યાન નથી દેતા એટલે જ આપને અત્યારે પડા છોકરાઓ નું ભવિષ્યની બઉ જ ચિંતા થાય છે કે જો આવું ના આવું રેશે તો ક્યા ટીચરને ક્યાં બ વિદ્યાર્થીઓ હશે એ ખ્યાલ નથી રેતો બરાબર છે તમારી સાવ સાચી વાત છે બીન બીન હવે મારે થોડા મહેમાન આવ્યા છે ને તો હું પછી તમને ફોન કરું હા. આવજો.